હ હલો હા કેમ છો મજામા
હા બસ મજામાં તમે કેમ છો મજામાં
હા બસ હું મજામાં આ મા મૂવી હા હું જમીને બેઠી તમે જમ્યા
હા
હ હા તો ફિલ્મ જોવા જવાનો પ્લાન હતો તો મેં કીધું પૂછી લઉં કે કેમનું છે એમ
હા હા જય શું ને કેમ નઈ
બરાબર તમને કેવા પ્રકારની ફિલ્મો ગમે
મેં હમણાં જ વચ્ચે એક જોઈ હતી નવી આય છે ને એ કોકટેલ વાળી
બરાબર કોકટેલ ટુ
હા તમે જોઈ
ના મેં જોઈ નથી પણ મેં ટ્રેલર ને એવું ઓનલાઈન ઘણું જોયું છે. અત્યારે તો એ જ થઈ જાય છે કે મુવીઝ અને પિક્ચર્સ જે બધા હોય એ. અ મોટા પડદા પર તો આવે જ છે પણ એની પહેલા જે ઓટીટી પ્લેટફોર્મ્સ છે રીલ્સ છે. એમાં વધારે એના વિશે દેખાઈ જતું હોય છે તો મોટાભાગનો ખ્યાલ જે છે આપણને એના. પર આઈ જતો હોય છે એમ.
બરાબર છે જોઈ છે મેં આમ તો સારી લાગી મને. તમે પણ જોજો એક વાર.
હ જે આપડી બોલીવૂડની જે મુવીઝ હોય છે. એ થોડી ખબર નહિ કેમ મને ઓછી ગમે છે. મને એ અ હોલીવુડની જે મુવીઝ હોય છે માર્વેલ મુવીઝ હોય છે. કે જેમાં એક્શન ખાલી એક્શન નહી થોડું આમ દિમાગ લગાડવાનું હોય કારણ કે માર્વેલ જે મુવીઝ હોય છે એની અંદર એવું હોય છે અને બીજી બધી જે મિસ્ટ્રી મુવીઝ છે. જેમ કે દબ પેલું દ્રશ્યમ છે, પછી એક જે મલયાલમ મુવીઝ છે. મલયાલમ મુવીઝની ખાસયત એ હોય છે કે એની અંદર જે છે મિસ્ત્રી ઘણી બધી અ છુપાવેલી હોય છે, આપણને મૂવીના અંત સુધી આપણને ઐ ને પકડી રાખે, તો એવી જે મુવીઝ હોય છે મને વધારે રસ. પદ લાગે છે.
બરાબર છે. અ મને પણ થોડી આમ કોમેડી અને સસ્પેન્સ ફિલ્મો. જોવાની વધારે ગમે છે કેમ કે સસ્પેન્સ ફિલ્મોમાં કેવું હોય છે છેલ્લે સુધી. ઈશું થતું હોય છે ને એ આપણને કઈ ખબર નથી હોતી અને આપણને આમ. જાણવાની બહુ ઉત્સુકતા રહે છે કે હવે છેલ્લે શું થઈ રહ્યું છે. એટલે આપણને જોવામાં વધારે ઇન્ટરેસ્ટ લાગે છે.
અ હમણાંથી એ બધી ફિલ્મો બહુ. બધી થઈ છે, એક્શન છે, કોમેડી છે, થ્રીલર છે, હોરર છે, એ બધી.
હા એ તો સાચી વાત છે, દરેક વ્યક્તિ. વ્યક્તિને મતલબ પોતે જોવાનું પસંદ કરે છે અને અત્યારે. એનિમેશન મુવીઝ પણ. ઘણી બધી આવી છે જે મને બહુ ગમે છે એ મને પણ એની મે. એનિમેટેડ જે મૂવીઝ હોય છે એ. એ જોવાનું હે અને એનિમેશન મુવીઝ વિશે વાત કરું તો આમ એવું કેવાય કે એનિમેશન મુવીઝ જે હોય છે ને એ નાના બાળકો માટે હોય છે. પણ ખરેખર તો દરેક વય જૂથના જે વ્યક્તિઓ હોય છે એનિમેશન મુવીઝ પસંદ કરતા હોય. હોય એમાં પણ ખાસ. કરિને દરેક એનિમેશન મુવી પાછળ એક ધ્યેય છુપાયેલો હોય છે કે આપણને. ઈ શીખવવા માંગે છે. અમુક એનિમેશન મુવીઝ જે હોય છે આપણને આપણા ઈમોશન્સ પર આપણી લાગણીઓ પર. પણ કાબુ કરતા શીખવાડે છે જેમ કે ઇનસાઇડ, આઉટ ઇનસાઇડ, આઉટ ટુ. એવી જે મૂવી છે ને એ ઘણી પ્રેરણાદાયક મુવી છે આપણને જીવનના મૂલ્ય. જો શીખવે છે અમુક મુવી છે આપને ફરી ભરોસો કરતા શીખવે છે. જે. જેમ કે રાયા એન્ડ ધ લાસ્ટ ડ્રેગન એ જે મૂવી હતી એ. જે ડ્રેગન વાળી મુવી એ પણ મને બહુ જ ગમી હતી એમ કારણ કે આપણને એવું લાગે જાણ એ મુવી આપડા જીવન સાથે કનેક્ટ થતી હોય તો એ ખાલી નાના બાળકો માટે નહી બધા જોવે છે, એમ
બરાબર છે આજે ફિલ્મ બનાવવાની પણ ખુબ મુશ્કેલ પ્રક્રિયા થઈ ગઈ છે‌. તેમાં લેખક દિગ્દર્શક, અભિનેતા, સંગીતકાર ઘણા લોકોની મહેનત હોય જેમાં ફિલ્મોનું સંગીત પણ ખુબ જ મહત્વનું હોય છે. અને સારું સંગીત ફિલ્મને વધુ યાદગાર બનાવે છે.
હા, એ તો સાચું કહું અને એક ફિલ્મ જે છે એ બે ભલે થોડા અંતર આલે બને કે થોડા સમય લઈને બને પણ સારી બને જેમાં એક સારી સ્ટોરી હોય, જેમાં એક સારો સંદેશ હોય, જેમાં એક એક મર્યાદિત મર્યાદાને ન ઓળંગે એવા સીન ન હોય. અને જે એક્ટર જે એક્ટ્રેસ છે એને એક્ટિંગ આવડી આવડતી હોવી જોઈએ. કે એની પ્રોપર એક્ટિંગ હોવી જોઈએ સંગીત જેમ કહ્યું એમ. કે સંગીત એવું હોવું જોઈએ કે જે એ પહેલાના જે સંગીતકારો જેવા સંગીત. એ બનાવતા એવા અત્યારે નથી બનતા તો એવા હોવા જોઈએ. તો આવી જો કોઈ મુવી હોય ને તો આપણે એકદમ. આપણને એવું લાગે કે આપણે ટિકિટના પૈસા ખર્ચીને આપણે વેસ્ટ નથી કરીએ એવું ના લાગે. તો મુવીઝ એવી હોવી જોઈએ.
સાચી વાત છે તને લાગે છે કે ફિલ્મો શિક્ષણમાં પણ મદદરૂપ બની શકે.
હા આ મેં કહ્યું એમ કે ઘણી બધી મુવીઝ આપણને ઘણા બધા મૂલ્યો શીખવે છે તો એક વિદ્યાર્થી હોય છે એના વિદ્યાર્થી જીવનકાળ દરમિયાન ઘણી બધી મુસી બતો નો સામનો કરે છે અ જોઈએ તો ભણવાનું પ્રેશર પછી મિત્રો સાથે કોઈ અનબંધ થઈ ગઈ તો એના માટે મિત્રતા પર પણ ઘણી બધી જે છે ફિલ્મો આવી છે અને ભણ ભણવા પર પણ ઘણી બધી ફિલ્મો આવી છે જેમ કે થ્રી ઈડિયટ્સ પછી તારે જમીન પર લઈ લો જે છે શીખવે છે કે બાળકને આપણે કઈ રીતે હ એમને શિક્ષણ આપવું જોઈએ અને બાળકે જે છે એ આ બધી પરિસ્થિતિ સ્થિતિઓ ન ક્યા બધી મુશ્કેલીઓનો કઈ રીતે સામનો કરવો જોઈએ એમ
બરાબર છે આજે ઘણા લોકો પરિવાર સાથે ફિલ્મ જોવાનું પસંદ કરે જેમ કે ભારતીય ફિલ્મ ઉદ્યોગ વિશ્વમાં ખુબ મોટો છે વીવી વિવિધ ભાષાઓમાં દર વર્ષે ઘણી ફિલ્મો બને છે એક સારી ફિલ્મ આપણને હસાવે છે રડાવે છે વિચારવા મજબૂ મજબૂર કરે છે અને ક્યારેક જીવન જીવવાની નવી દિશા પણ આપે છે અ અંતમાં તો એટલું કહી શકાય કે ફિલ્મોનોો આનંદ જરૂર લેવો જોઈએ પરંતુ યોગ્ય ફિલ્મોની પસંદગી કરવી અને સમયનો સંતુલિત ઉપયોગ કરવો પણ જરૂરી રી છે
અત્યારે ફિલ્મ એટલી આમ સારી અને ઇન્ટરેસ્ટેડ હોય છે કે આપણે ફેમિલી સાથે જોઈ શકીએ છે અમુક અત્યારે જે બોલિવુડની હોય છે એમાં આપડે એવું ઈચ્છતા નથી કે આપણે ફેમિલી સાથે સાથે જોઈ શકીએ છીએ
હા, એ બહુ સારી વાત કઈ કે ફિલ્મની પસંદગી પણ ખૂબ જરૂરી છે. અને આજે વી બીજું ટેલીફ્લેક્સ અને ફિલ્મો વધુ આકર્ષક બની ગઈ છે. ઘણી એવી વસ્તુઓ પણ બતાવી શકાય છે જે વાસ્તવમાં શક્ય બ નથી. અહ વિફેક્સ નો યુઝ જે છે એ મેં જેમ કહ્યું એમ કે જે એક્શન મુવીઝ હોય છે એની અંદર ઘણો બધો થતો હોય છે એમ. કે અહ સૌથી એક એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બાહુબલી અને બાહુબલી ટુ. એ જે અહ વિશાળ કઈ જે સામ્રાજ્ય દેખાડ્યું હતું એ જે ફાઇટ્સ ન ના સીન્સ દેખાડ્યા હતા. અહ એ જે આખો મોટો જેન દરવાજો ખોલે છે બાહુબલી ની એન્ટ્રી થી માંડીને બધા જે સીન હતા એમાં ઘણી બધી જગ્યાએ વી એફ એક્સ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહ જે બાહુબલી ના ભલ્લાલ દેવના જે પિતા હતા એમનો જે હાથ હતો એમને દર્શાવવા માટે જે છે વીએફએક્સ નો ઉપયોગ એની હલન ચલન દર્શાવવા માટે બીએફક્સ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ ફિલ્મના જે ડાયરેક્ટર છે. એસ એસ રાજા મૌલીસર એમનું કામ મને વ્યક્તિગત રીતે ખૂબ જ ગમે છે. કારણ કે એ દરેક ફિલ્મ પર એટલી ચોકસાઈ પૂર્વક અને એટલું ઝીણવટ ભરું ધ્યાન આપે છે ને કે આપણને એમ થાય કે અ આપણે જે વસ્તુ અસલમાં જોઈ રહ્યા છે એમ કોઈ વીએફેક્સ નથી. તો એવી ફિલ્મો મને ઘણી સારી લાગે જોવા માટે બોલિવુડની પણ.
હ સાચી વાત છે. તને ખબર છે કે આજે વિઝ્યુઅલ ઇફેક્ટસ અને વે વી એ વી એફે એક્સના કારણે ફિલ્મો વધુ આકર્ષક બની ગઈ છે. ઘણી એવી વસ્તુઓ પણ બતાવી શકાય છે જે વાસ્તવમાં શક્ય નથી. જેમ કે અત્યારે આપણે એ આઈ નો વધારે યુઝ કરી રહ્યા છીએ. તો એ આઈના થ્રુ પણ આપણે ઘ ઘણી બધી સારી ફિલ્મ જોઈ શકીએ છીએ. અહ જેમ કે ખાસ કરીને સા આહ સાયન્સ ફિક્શન અને ફેન્ટ એસી ફિલ્મોમાં વી એફ એક્સનો ઘણો ઉપયોગ થઈ રહ્યો છે. તો એનાથી આપણને ઘણું સમજવા પણ મળે છે.
હા, એ તો સાચી વાત છે. કે અત્યારે વી એફ એક્સ અને એ આઈ એ બધું એ બધી જે વસ્તુઓ છે એનો ઉપયોગ ઘણું બધો વધી ગયો છે. એક તો સારી બાબત છે કે બધી વસ્તુઓના ઉપયોગથી આપડે વાસ તવિક ન હોય એવી પણ વસ્તુઓ જોઈ શકીએ છે. અને બીજો એનો ગેરફાયદો એ છે કે વી એફ એક્સ ના વધુ પડતા ઉપયોગ ના કારણે પહેલાની જેમ ફિલ્મો જે પ્રાકૃતિક લાગતી હતી એવી હવે અમુક ફિલ્મો નથી લાગતી. કારણ કે ત્યાં જે છે વી એફ એક્સનો કે એવી ઇફેક્ટનો પણ ઉપયોગ કરવો એ એ કળા છે. તમે જો એ સારી રીતે ન કરો તો એ આર્ટિફિશિયલ લાગવા લાગી જાય છે પછી પડદા પર. પછી આપણને મુવીઝ જોવાની મજા નથ થી નથી આવતી એમ. તો અહ એવા જે છે એ વસ્તુના ફાયદા પન છે અને વસ્તુના ગેરફાયદા પન છે. અને ફિલ્મોમાં ફિલ્મોમાં પણ એવું છે. કે ફિલ્મ એક ફિલ્મ સમાજ પર પ્રેરણાદાયી અસર પણ નાખી શકે છે, અને એક ફિલ્મ ફિલ્મ જે છે એ સમાજ પર વિકૃત અસર પણ નાખી શકે છે એમ. તો એક સારી ફિલ્મ બનવી, એનું લોકો સુધી પહોંચવું અને એની લોકો પર અસર એ ઘણું બધું જોવા મળે છે. ઘણા બધા પરિબળો છે એની પાછળ.
બરાબર સે. અ પહેલાના લોકો માત્ર સિનેમા હોલમાં જ ફિલ્મો જોઈ શકતા હતા. પરંતુ આજે મોબાઈલ મોબાઈલ, ટીવી અને ઓટીટી પ્લેટફોર્મ ઘણા બધા થઈ રહ્યા છે, તો આપણે એમાં પણ ફિલ્મ મો જોઈ શકીએ શીએ, તો આપણને વધ વધારે રસ પડે છે કે, આપણે સિનેમા હોલમાં નહીં પણ આપણે ઘરે બેઠા પણ એ મૂવી ને જોઈ શકીએ સીએ, એટલા જ આનંદથી અને એટલા જ મનોરંજનથી આપણે જોઈ શકીએ છીએ. તો એ વધારે અત્યારે પહેલા કરતાં ઘણું સારું થઈ રહ્યું છે.
. હા સાચી વાત છે. સારું સારું તો આપડે મળીએ તો પછી મુવી જોવા જઈએ બરાબર.
હા જઈશું જઈશું.
હા આવજો
હા, આવજો.